હલો.
હલો કેમ છો?
બસ જો મજામાં ઘણા વખતે પછી તમારી જોડે વાત કરવાનો મોકો મળ્યો.
સાચી વાત છે હમણાં શું પોતાની લાઈફમાં આપણે ગૂચવાઈ ગયા છીએ ને એવા કે ટાઈમ જ નથી મળતો.
સાચી વાત છે. બાકી શું ચાલે અત્યારના આ આપ લાઈફમાં તો અમે પૂછવુ છે મતલબ
હા.
હર વખતે સુું થઈ જાય આપડે તો લેડીઝ લોકોને તો સ્ત્રીઓને તો શું હો ભાઈ ઘર કામ અને બપોરનું તો મને તો એટલું ઈઝી પડે કે દાળ ભાત રોટલી શાક કરે પણ સાંજે શું બનાવું એ બઉ મોટું પશ્ચિમ આખે જાય.
એમાં એ જો બાળકો હોય ને એટલે તો બહુ જ પ્રશ્નોન થાય કેમ કે મોટાઓને ભાવે એ બાળકો લોકોને ના ભાવે બંનેની પસંદગીઓ અલગ અલગ હોય ને એટલે ખરેખર આપણે ગૂચવાઈ જઈએ મતલબ ખરેખર કહું ને તો એવું થાય છે કે જેટલો સમય બનાવવામાં નથી લાગતો ને એટલો શું બનાવવું એ વિચારવાવામાં જ
સાચી વાત છે સાચી સાચી વાત છે. અને પાછું તો અમે લોકો તો છે ને ત્રણ જણા એટલે ત્રણ જનરેશન અમારે સાથે રહે એટલે આપડે સાસુસ રા હોય આપણે લોકો હોઈએ અમે જોઈન્ટ ફેમિલી માં સયુંકત કુટુંબમાં મારા જેઠ જેઠાણી નણંદ ને બધા એટલે બા આપે તમે માનસો મને એમ લાગે અઠવાડિયા ની રસી હું એક જ દિવસમાં બનાવતી હોઈશ એટલે કે જો અત્યારના બી પુલાવ બનાવ્યો. પછી મેં પાઉભાજી બનાવેલી છે તો આવી રીતનું કે અલગ અ એટલે હા હું કઉ છું ને હા હું કઉ છું કે સાંજે આપણને એટલી બધી મારી વેરાઈટી થઈ જાય કારણ કે જો આમ મે પુલાવ બનાવ્યો છે. અ મારા જેઠાણીએ મેં પાઉભાજી નું કર્યું છે મારા સાસુ છે અને દાંત ની તકલીફ છે એટલે એમ કેને દાંત જ નથી એમ તકલીફ એટલે ઈ ચોખટું પહેરતા નથી એટલે પાઉ ને ભાજી ખાશે મારા સસરા પુલાવ ખાશે. પછી હવે ઉભા તો મારા જેટ ભાઈ તો આ બે માંથી કે કે નથી ખાતા એટલે એમના માટે ભાખરીને કોબી નું શાક કરશું એટલે કે ને એક દિવસમાં તો ત્રણ ચાર આઈટમ તો એમ જ થઈ જાય ખવડાવવા ની બનાવવાની
એટલે મારે પણ એવું જ હતું મારા પણ સંયુક્ત કુટુંબમાં એવો જ પ્રોબ્લેમ હતો પણ હવે કેવું છે કે હવે હું છે ને એવી વસ્તુ બનાવું છું કે જે મતલબ કેવું કે તેલ મૂક્યું હોય ને તળવા માટે તો સાથે બંને વસ્તુઓ તળાઈ જાય એવી એટલે બે તળેલી વસ્તુઓનો જ મેનુ બનાવી દઉં એવી રીતે કરુ છું. જેમ કે મોટા હોય ને કેવું ભજીયાને એું વધારે ભાવતું હોય તો હવે વરસાદની સિઝન આવી ને તો એવું ગરમ ગરમ ભાવે અને એ લોકો ન પેલું ચાવવાનુંને પ્રોબ્લેમ હોય એટલે એમના માટે પછી ભજીયા બનાવો ને તમારા બાળકો માટે પછી મંચુરિયન કેવું કઈક બનાવી દઉ એટલે શું મતલબ તેલ મૂક્યું જો તો ફટાફટ બંને વસ્તુ સુતડાઈ જાય તો આવું કંઈક તમે કરી શકો
હા એ બરોબર છે અમારે છે તળવા ની બધી વસ્તુ આમાં ઓછી વપરાય કારણ કે બધા કોલેસ્ટ્રોલ થી ભરેલા છે ડયાબિટીસ થી ભરેલા છે એટલે મારા જેઠને તો કેટલી નાની ઉંમર માં હાર્ટ એટેક આવ્યો હતો એટલે ચાલીસ ના બીનતા ને હાર્ટ એટેક શ કાર જાય એટલે પછી ત્યારથી અમે લોકો બધા છે ને તળવાની વસ્તુ તો ઓછી જ ખાય પણ હા આવી રીતનું અમે લોકો કરીએ કે હવે કાચા કેરાનું પૂરણ કરું હતું કોઈકને ટ સેન્ડચ કાર કોઈક ઢોસા ખાવા હોય કોઈકને સ્ટફ પરાઠા ખાવા હોય તો આ બધી પછી દિવસ એવી રીતનું કાચા કે નાનું માવું બનાવે તો થઈ જાય કાઈક છ વખત મારે કરવાની વાયટમ
હમ હમ ના ના બરાબર છે એટલે આપણે કેવું બધાને ધ્યાનમાં રાખીને વિચારીએ ને એટલે એવું જ થાય મતલબ આપડે પોતે મૂંઝવણમાં પડી જાય કે શું બનાવવું અને શું નહી અને બાળકોનું તો એવું છે કે બનાવ્યા પછી ખાય તો કેટલું ખાય એવું એના માટે કેવું આમને એ લોકોને પેલું જંક ફૂડ નું ને બધુ હોય ધવતી ગયું છે ને એટલે આપણે પસંદગીઓમાં વધારે મૂંઝવણમાં પડીએે છીએ
હમ સાચી વાત છે અને પાછું આપણને કેવું હોય આપણેમ કેને લેડીઝ નેચર તો ખરા ને આપણે એમ થાય કે બધું આપડે થોડું હેલ્ધી આપીએ થોડું પૌષ્ટિક ખોરાક આપી એ લોકોને ભાવે પણ ખરાબ અને પૌષ્ટિક આહાર પણ રહે તો એવું તમે કઈક બનાવો આમ થોડું ડીયુશન ટાઈપ કે કે ભાઈ આપણું દેશી ડીશ અને વિલાયતી ડેકોરેશન કરીને એવી રીત ન કાઈક
હા એટલે હમણાં છે ને હું મંચુરિયન પરાઠા ને એવું બધું બનાવું છું એટલે કેવું મંચુરિયન તળીને બધું બનાવીએ ને તો મોટાઓ ના ખાય એમાં સોસ ને બધું વધારે આવતું હોય એટલે તો હમણાં હું છે ને પેલું ગાજર ને કોબી ને એ બધું ખમણી અને પછી એની અંદર છે ને વેજીિટેબલ જ વધારે અને શાકભાજીઓ ભરપૂર છોકરાઓના પેટમાં જાય અને ઉપ પછી છે ને ચોખાનોો લોટ થોડોક જ બાઈન્ડિંગ માટે અને ચણા નો લોટ એવી રીતે પણ એને છે ને વણી ના શકાય એટલું સોફ્ટ હોય એટલે તો પછી છે ને એક ભીનું કપડું કરી અને એના ઉપર મક મૂકી અને પછી હાથે થી પેલું થેપીને આપણેે જે બનાવીએ ને એ ટાઈપનું બનાવી દો અનેમે પછી ચોડવી નાખીએ એટલે એટલા પોચા બને છે અને એમાં પેલું સોયા સોસ થોડું નાખવું એકદમ થોડું કે જેથી મોટાઓને ખબર બી ના પડે કે સોયા સોસ છે અને બાળકોને મતલબ એમ થાય નાખ્યો મારા માટે એક બેટી પાચ એવું જ નાખું અને પછી એને છોડવી દઈએ ને તો પોચા પણ એટલા બને છે અને છોકરાઓનો ટેસ્ટ પણ એ ભાવે છે અને એ બાને ઘણા બધા શાકભાજીઓ પેટમાં જતા રહે છે. તો હમણાં મેં એક નવી મતલબ વાનગી બનાવવાનું ચાલુ કર્યું છે અને જે બધાને મજા આવે છે તમે આવું કઈ બનાવો ખરા
હા એ ઇમેજીન રોટલા ના પીઝા બનાવ્યા ત પણ ભાવ્યાી રા હવે આપણે રોટલા મારે શું થયું તું કે રોટલું વધ્યો તો અને એટલે બકો ના રોટલા બનાવે તો હવે સાંજે થોડું રોટલોું વધ્યો હતો અને બે છે ને બીજા એટલે ય એક દિવસ પહેલા મેં રાતના પીઝા બનાવી દું મારી પાસે છે ને વેજીિટેબલ બી હતા ચી તો હવે છોકરાઓને ભૂખ લાગી હતી તો કઈ નાસ્તો હતો ને લાવો ને ર આવી રીતના કરીને પીઝા જ બનાવી લો મે રોટલો હતો એના પર પીઝા પાસ્તા સોસ પાથરી દીધો બધા વેજીટેબલ નાખી દીધા અને ચીઝ છીણીને નાખી દીધું અને પછી મેં અ એને તવી ઉપર થોડું ગરમ કરી દીધું એવી રીતે આમ થોડું ક્રિસ્પી થઈ જાય તો ભાવ્યું બધાને એમ ધરીને ખાઈ લીધું એટલે પછી આવી રીતે અમે ભાખરી ઉપર બી કર્યો ટ્રાય તો ભાખરીમાં પણ ભાવ્યું પરોઠામાં પણ ભાવ્યું એટ માને તો પછી અ અમે થેપલા ના સેન્ડવીચ બી બનાવીએ થેપલા હોય એના ઉપર ચટણી નાખીને આપે જેના બ્રેડ સેન્ડવીચ કરીે ને એ રીતના સેમ ટુ સેમટલાપર કરી નાખ તો આવી આઈટમ કરી એટલે શું છોકરાઓ હેલ્ધી ખાય અને ઉપર આમ છે ને છોકરા જો જોવાનું વધારે ખાય
ટેસ્ટ કરતા ભી એટલે થોડું ઉપર ડેકોરેશનપ કરી નાખ એટલે એ લોકો ખાઈ એટલે એટલે પછી આવું બધું આપડે કરતા રહીયએ થોડુંક
હા એટલે મને છે ને હવે બધું સાંભળીે છે ને બહારનું પનીર ને ચીઝ ને જે સમાચારોમાં સાંભળીએ કે એને લીધે ઘણા બધા હેલ્થના ઇસ્યુ થાય છે. તો હવે મેં છે ને મતલબ એ બધું ટાળય્યું છે કે બહારથી હું છે ને પરીર ને ચીઝ લાવતી જ નથી તો હું ઘરે જ બનાવી દઉ છું અને ચીઝ ની પણ હમં એક નવી રીત જોઈતી કે પનીર બનાવીને પછી એમાં જ પેલો ઈનો ફ્રૂટ સોલ્ટ નાખી અનેને પછી એમાંથી ચીઝ બને છે. તો હમણાં હું મારા બાળક ને એ આપું છું ને તો એ મતલબ એ મેલ્ટ પણ એવી જ રીતે થાય છે કે જેવી રીતે સાચું ઉપ બાથી ચીઝ લાવી અને પીગળે ને એજ રીતે થાય છે. તો હમણાં એ મેં એક નવું ટ્રાય કર્યું તો એ બધાને બહુ પસંદ આવ્યું. એટલે હું છે ને આમ કેવું કરું કે બહારની વસ્તુ છે ને બને ત્યાં સુધી ટાળું. અને છતાં પણ બાળકોને ભાવે ને એ તો એ લોકો હોંશે હોંશે ખાઈ લે. અને અરું મતલબ મેનુ પણ એવી જ રીતે સેટ હોય કે એ લોકોને છે ને પહેલેથી હું કહી દઉં કે તમે બે દિવસ ભાખરી શાક રોટલી શાક પરાઠા શાક એવું ખાશો ને તો જ પછી ત્રીજ દિવસે નવું મળશે એટલે અઠવાડિયામાં હું બે થી ત્રણ વખત એ લોકોને નવું બનાવી દઉં પણ કેવું પછી એનું એ કરીએ ને તો પછી એ લોકોને આપણું જે ખાવું જોઈએ જે વિટામીન્સ કાર્બોદિક બું ધું જ મળે રોટલી શાક માંથી તો હવે એ લોકો એ પછી નથી ખાતા કેમ કે રોજ નવું નવું ખાય તો પછી આવું ના ભાવે એટલે પછી એ લોકોને પેલેથી મેં એવું કહી રાખ્યું છે કે તમે આ રીતે ખાસ બે દિવસ તો જ તમને ત્રીજે દિવસે નવું મળશે.
અરે વા બહુ સારું કેવાય અને મને આ બહુ ગમ આ તમે મને એનું અ જેમ કીધું કે પનીર ની અંદર આપણે ખાલી ઈનો નાખી દેવાનું ઈનો ફ્રૂટ વાળું જે આવે છે. ક્રીમ કલરનું જે પેકેટમાં એ નાખીને પછી એને એકદમ હલાવી દેવાનું.
અ એને મિક્સરમાં ક્રશ કરવાનું અને પછી એને થોડો ટાઈમ માટે એક કે બે કલાક માટે ફ્રીજમાં સેટ થવા દેવું પડે અને પછી એ બહુ જ સરસ થઈ જાય છે.
અરે હ ફ્રાય કરીલે તો હા સારું આપડે એકબીજા ને અને મને તો એવું થાય. આપણે નીચેી અમે લોકો બેઠા હોય ને આપણે સાંજના ટાઈમે એટલે કેને બધું રસોડ પતા આવીને બધ લેડીઝ અમે બેસીની તો આપણી તો આજ વાત થ હોય કે છોકરાઓને શું ભણાવવું છોકરાઓને કેવી રીતે ભણાવવું અને રસોઈમાં શું કરવું? આપડ મન તો એમ થાય કે આપણે છે ને એમ જાણે કે જે રીતના એક- - કુવામાં દેડકો હોય અને એને- - એની પોતાની દુનિયા એ માની લે કે ભાઈ દુનિયા તો આટલી- - એવી રીતના આપણી લોકોનું છે જીવન કે આપણે આપણું કુટુંબ ને- - અ જોયા જ કરીએ જોયા જ કરીએ આપણું જીવન જ ઈ છે એમ. આપણે બહાર કરતા બી બસ આપણું જીવન ક્યાં- - આવીને અટકે તો આ ભાઈ આ અમારું જીવન છે આજ અમારી દુનિયા છે. તો- - મને ઘણી વાર વિચાર આવ એટ મારા હસબન્ડ ભી મને તમે જયારે મળો ત્યારે એક જ આ ટોપિક- - ત્રણ હોય કાં તો પછી કોઈકની સાસુ ની નળની કુટલી કરવાની- - તો એમ કે એ સિવાય બીજા કોઈ તપક જ ના મળે તમને મે એક ના તમે- - જેવા શેર માર્કેટ ના ટોપિક હોય ને- - પોલિટિક્સ ના અને રાજકારણ ના ટોપિક હોયને અમારી પાસે આ ટોપિક હોય- -
ના એટલે સાચી વાત છે મતલબ જેટલું એક બીજાને સાથે વાત કરીને આપણને કઈક નવું નવું જાણવા મળે ને- - તો એ વધારે સારું છે એમ- - એટલે બીજા કોઈની વાત કરીને સમય બગાડવો હોય એના કરતા આપણે આપણા- - પરિવારને જ કંઈક સારું નવું બનાવીને ખવડાવીએ તો એ આપણા સમયનો સદઉપયોગી થઈ જાય- - અને એ લોકોને સંતોષ મળે ને ખાવાથી તો એ જોઈને મતલબ આપણને ઘણો સંતોષ મળે- - અને પછી મતલબ બનાવવાનો બી આપણને શોખ થાય કે ના એને નવું નવું બનાવી દો આ નવું- - ટ્રાય કરું આ નવું ટ્રાય કરું એવું પણને વારે વારે થાય કેમ કે આપણે મતલબ છે ને સ્ત્રી એવા જ હોય- - કે આપણા પરિવાર માટે પેલા વિચારીએ પછી આપડું વિચારીએ એટલે- - મને એ બધું ગમે અમે પણ નીચે સોસાયટીમાં ભેગા થઈએ ને તો આ રીતે મતલબ એકબીજાને- - ખાસ કરીને છે ને લંચ બોક્સ- - શું મોકલે છે છોકરાઓ એને મતલબ કેવું હેલ્ધી પણ મળે અને એ લોકોને ભાવે બી- - ખરા કેમ કે એ પાછું ઠંડુ થઈ જાય ને તો છોકરાઓને અમુક વાનગી ના આપી શકીકેએ કે ના ભાવે ઠંડુ છેમ કે- - પૌવા છે કેવું ના આપી શકીએ એ લોકો ના ખાય પછી- - તો આવી બધી અમે લોકો પણ ચર્ચા બહુ કરતા હોય જયારે પણ ભેગા થઈએ ત્યારે
ન નહી સાચી વાત છે અને મને તો બહુ જ ગમ્યું તમારે આ ચીઝ વાળું જે ઘરે બનાવો છો. પનીર માંથી હું જરૂર ટ્રાય કરીશ ઘરે. બસ આવી રીતના આપણેે વાતો કરીએ અને મજાની એકબીજાને વાનગીઓ શેર કરી એકબીજાને એમ કે ઘરના નુસ્ખા આપણે શેર કરીએ બસ આવી રી મજા આવે તમારી જોડે વાત કર બહુ મજા રહી.
ઘણા ટાઈમે મળી આપડે આવી રીતે ફોન કરતા રશો મને પણ ખુબ મજા આવી.
હા ત્યારે આવજો.
આવજો.